હલો કેમ છો કેમ છો તમે.
હું તો બસ મા છો તમે કેમ છો આજે એમ થયું ઘણી બધી સરસ. રેસીપી બનાવવાનો સમય આવી ગયો છે હવે. તો થોડી શેર કરું અને થોડી શીખું તમારી પાસે, હા સાચી વાત છે. હમણાં જ મેં છે ને અ મારા સાસુ પાસેથી ચણાની દાળની પૂરણપોળી શીખી છે. બહુ જ મીઠી બને છે અને એમાં કઈ જ વધારે લપ કરવાની નથી. ચણા ની દાળ પલાળી અડધો કલાક પલળે એટલે પાણી મૂકી અને કુકર માં ચાર સીટી વગાડી. અને પછી એને હાથેથી આમ ક્રશ કરી ક્રશ અને તપેલી માં ઘી લગાડી અને એમાં હલાવવાની અને પાણી બળી જવા લાગે ને, અને પછી જેટલી દાળ લીધી હોય એનાથી અડધી ખાંડ નાખવાંની અને. હલાવી હલાવી, અને ખાંડ નું પાણી પણ બાળી નાખવાનું. અને જયારે તવે વે એમાં ઉભો રહેે ને, ત્યારે થઈ ગયું કેવાય. પછી ઠંડુ પડે એટલે એલચી નાખી અને પૂરણપોળી વણી નાખી. બહુ જ મીઠી બનતી.
હમ્મ. અરે વાહ આ તો બહ સરસ વાત જાણવા મળી. હા જો હું તો એમ કહેતી તી કે મારા કોલેજમાં એક છોકરી કથ- કળથી નું શાક લઈ ને આવી થી. અને મેં તો કળથી નું શાક કોઈ દિવસ ખાધું જ નતું. તો, મને તો ફસ્ટ ટેસ્ટ ન ફાવ્યો, પણ પછી બીજી વખત લઈ ને ઈ આવીને ત્યારે તો મજા આવી. તો હું એને પૂછતી થી કે કે રીતે બનાવ્યું. તો એવું કેતી હતી કે કળથી ને રાત્રે પલાળી દેવાની અને સવારેને બાફવાની નહીં, પણ ડાયરેક્ટ એનો વઘારજ કરવાનો. તો મે પણ કર્યું તું. સરસ લાગતો તો અને હેલ્ધી પણ ખરી.
હા, કળથી તો બઉ જ હેલ્ધી કેવાય છે. આ તો સરસ રીત શીખવી. અને હમણાં તો મેં રાગીના ઢોકળા વિશે પણ સ જાણ્યું. જોકે મેં કર્યું નથી હજી. પણ દૂધી ખમણી અને રાગીના લોટમાં નાખવાનું દહીં અને અડધી વાટકી જેટલું રવો નાખવાનો અને અડધી કલાક પડ્યું રે પછી એની અંદર આદુ મરચાં નાખી અને ઢોકળા ઉ
કપડા ઉતારવાના. મારી એક બેનપણીએ કર્યા હતા એ પણ ઘણા હેલ્થી કહેવાય.
તમારી પાસેથી મારે બટેકા વડા ની રીત જાણવી છે.
હા, બટેટા વડા તો હું બહું જ બનાવું છું. અહ બટેટા વડામાં શું કરવાનું ખબર છે, આપડે બટેટા બાફી લઈએ ને પછી એની છાલ કાઢી એને મેશ કરી દેવાના અને થ-થોડો તો એમાં બ્રેડ નો ભૂકો નાખવાનો. અને જો તમારી પાસે બ્રેડ ક્રમ ના હોય તો તમે થોડોક એમાં રાઈસ અહ ફ્લોર પણ નાખી શકો. તેનાથી શું થશે એનું બાઈન્ડિંગ પણ સરસ થશ અને અંદર થી પણ એવા સરસ થશે ને એને અને અમાર તો કેવું છે ખબર છે હમણાં છોકરા આદુ મરચાં નો ટેસ્ટ નહીં ઘાલ ગમતો તો પછી હવે હું થોડું એમાં વેરિએેશન લાવું છું, કે ચીલી ફ્લેક્સ ઓરેંગાનો નાખું છું. તો એ લોકો ટેસ્ટ પણ ફરી જાય છે, અને ભાવે પણ છે. તો એવી રીતે
તે દેશી જ વસ્તુ માં કઈક અહ તડકો લગાવી દેવાનો. એટલે એ લોકો ને મજા આવે. હા, એ વાત તો સાચી છે. અને તમે મને એક વખત એક ગરમ મસાલો આપ્યો તો. એ પણ હું બટેટા વડાની અંદર નાખું છું કોઈ કઈ વાર હ. બહુજ ટેસ્ટી અને ખુશબુદાર બટેટા વડા થાય છે.
હા, એ ગરમ મસાલો તો એટલો મસ્ત છે ને કે હું એ મારા ઘરમાં પૂરો થવા જ નથે. કારણ કે એ પવા બટેટામાં નાખો ને તો એ સરસ સુગંધ આવે અને આપડે કઈક શાક બનાવ્યું અલગ થી એમાં ઉપર થોડોક થી ખાલી છાટી દો ને, તો ભી સરસ સુગંધ આવે.
હમ્મ. હમણાં મે છે ને ભરેલા કારેલા કર્યા તા. શીંગનો ભૂકો, પેલા શીંગ શેકી નાખી, એને દળી અને પછી એની અંદર લસણ, મરચું એટલે લીલું મર
નાખ્યા અને પછી વચ્ચેથી બી કાઢી નાખ્યા, અને આ મસાલો ભરી અને પછી વઘારી તેલમાં અને થોડીક વાર સસડવા દીધા, પણ એટલા મીઠા અને સરસ લાગતા તા ને જાણે કારેલા જ નહીં.
હા, અહ કારેલા તો અમારા ઘરે પણ બને છે પણ થોડી અલગ રીતે બને છે, અને હું હમણાં નીચે ગઈ તી ને તો નીચે વાળા આંટી એવું કેતા તા કે અમે કારેલા ની છાલના મુઠિયા બનાવીએે છે. અરે વાહ મેં કીધું આ તો બઉ સરસ કે કે જેને ડાયાબિટીસ હોય ને ઈ ખાય તો એનું ડાયાબિટીસ પણ એનાથી કંટ્રોલ મા રે કારણ કે એમાં ખુબ કડવાશ હોય. એટલે નીચે વાળા આટી છે ને એ એની પાસેથી ઈ રેસે પી મને આપી છે, હું બનાવીશ ને તો તમારી સાથે
તમારી સાથે શેર કરીશ એની રેસીપી કેવા બન્યા છે. અરે વાહ આ તો બહું સરસ જાણવા મળ્યું, કારેલા ની છાલ ના મુઠિયા, હા. અને એ તો ડાયાબિટીક લોકો પણ ખાય એ તો બહુ સારું કેહેવાય લ્યો. એમને નવું વ્યંજન મળ્યું. મારા નણંદને હું આ સજેસ્ટ કરીશ કે એમને પણ ડાયાબિટીસ છે. એટલે બધું ખાઈ નથી શકતા. આ મુઠિયા તો બહું જ સરસ કહેવાય.
હા મને પણ એમની પાસેથી જ જાણવા મળ્યું તું કે આ છાલ હોય ને ઈ વેસ્ટ પણ ન જાય અને એનો ઉપયોગ પણ થઈ જાય, અને જેનેં યં ડાયાબિટીસ છે, એટલે એ પણ ખાઈ શકે છે એમ. અને તમને એ પણ ખબર
પણ ખબર છે કે આપણે બટેટાની જે છાલ કાઢીએ છે ને, એનામાંથી પણ એક રેસીપી બને છે.
અહ એમાં તો એવું છે કે બટેટાની છાલ છે ને ઈ બને ત્યાં સુધી તૂટે નહી એવી રીતે ગોળ-ગોળ કાઢવાની છે. પછી એને છે ને એકદમ સરસ ઓછા તેલમાં ક્રિસ્પ પી તળી લેવાની છે. અને પછી એના ઉપર ચીલી ફ્લેક્સ, ઓરેંગા નો અને થોડું ચીસ ખમણીને છોકરાઓને આપે ને તો એક બાઈટિંગ બની જાય છે, અને કોઈ આવ્યું હોય ત્યારે આપણે સવ કરવું હોય તો એમાં ટૂથપીક લગાવી દેવાની, એટલે રાઉન્ડ-રાઉન્ડ જલેબી જેવું અહ બની જાય છે, અને ટેસ્ટ લાગે છે.
ઓહો પણ તો એતો તમે બનાવો ત્યારે મને જોવા બોલાવજો, કારણ કે આ તો બહુ અટપટું છે. પણ ખાવામાં સરસ હશે એવું સાંભળીને લાગે છે.
હા. સારું પણ અને હેલ્ધી પણ.
આજકાલના છોકરાઓ આવો હેલ્ધી ઓપ્શન બઉ ગોતતા હોય છે, કે કઈ વેસ્ટ પણ ના જાય અને એમાંથી હેલ્ધ વસ્તુ પણ બની જાય. હા એ વાત તો સા હમણાં હું સરગવો લઈ આવી તી પછી સરગવાનો સૂપ કર્યો પણ સાદો સૂપ કરું તો કોઈ બધા એ દવાની જેમ પીએ એટલે મેં સરગવાના કટકા કર્યા એની અંદર થોડા ઓનિયન્સ નાંખ્યા થોડાક લસણ નાંખ્યા, આદુનો કટકો, એક લીલું મરચું, આટલુ બધો લીમડો નાખ્યો અને એક બટેટું નાખ્યું અને બે ત્રણ ટમેટા નાંખ્યા અને બાફી નાખ્યું અને પછી જ્યારે ઠંડુ થયું ને ત્યારે એને હાથેથી મસળી અને ચાયણીમાં ગાળી નાખ્યું. પણ એટલો મીઠો લાગતો તો એ સૂપ પછી એની ઉપર ખાલી મરી જ ભભરાવવા પડ્યા અને હેલ્ધી
હદી કે હમ સાવ સાચી વાત છે, સરગવો તો એમેય બહુ જ હેલ્ધી છે એટલે હવે તમે બનાવો ને ત્યારે એમાં થોડું ઘી નાખજો તો એનો ટેસ્ટ એનથી બી સરસ થઈ જાશે.
અચ્છા એટલે ઘીમાં વઘાર કરવાનો કે ઘી ઉપર નાાખવાનો?
નઈ નઈ જયારે તમે ગરમ ગરમ પીવા બેસો ને ત્યારે એમાં અડધી ચમચી ઘી નાખવાનું અને મરી નાખવાનું અને પછી એને હલાવવાનું એ જેને ગળાની પ્રોબ્લેમ હશે ને કઈ ગળામાં ઘસાય છે, કે દુઃખે છે તો એ
તો એના માટે, બીપણી બહુ સારું છે. અચ્છા. હું પોતે સૂપ પીવાની બહુ શોખીન છું, એટલે મને એવું થાય કે નવા નવા સૂપ બનાવું, વચ્ચે વેજીિટેબલ સૂપ બનાવીને અમે પીતા તા જમવાનું નઈ રાત્રે, પણ જાજો બધો વેજીિટેબલ સૂપ બનાવવાનો એકલા વેજી જીટેબલ્સ એમાં કોઈ પણ જાતનો અને પછી એ બે વાટકા પીએ એટલે પેટ ભરાઈ જાય અને તંદુરસ્તી આવે એ વધારામાં.
હા બઉુ સારો ઓપ્શન છે, કે રાત્રે આપણને હેલ્ધી પણ ખાવું હોય છે અને થોડું હળવું પણ
વુ પણ ખાવું હોય છે, તો સૂપ તો બેસ્ટ ઓપ્શન છે. હા, સાચી વાત છે. હવે નેક્સ્ટ જ્યારે હું તમારી સાથે વાત કરું ને તો તમે નૂડલ્સ બનાવો ને બ ત્યારે મને બોલાવજો હં, મને તમારા હાથની નૂડલ્સ બઉ જ ભાવે છે, વ ના ના સારો પાકુ હું તમ ચખાડીશ પણ ખરી અને તને રેસે પણ આપે એ બઉ જ મજા આવી તમારી સાથે વાત કરીને.
હાં, આવજો.